હલો.
હા બોલ. આજે હું પાવાગઢ બાજુ ગીયો.
કામમાં.
અલે પણ વર્તી લઈને ગીયો હું તો.
તો આજ નોકરી ચ્યો આયો.
કેમ.
વરધી હતી કાલની આએલી રજા નહી લીધી પછી ફોન જ નહી કર્યો.
કેમ.
અલ્યા રાતે ફોન આયો તો કે જવાનું હો.
તો મને કહેવાય ને .
અલ્યા પણ હોવા તો જુઓ નઇ દસ જણા.
કેમ દહ જણા આવતે એમ.
હમ્મ હમ્મ વરદી હતી અલ્યા. કિલોમીટર ઉપુર.
એવું તો બસ થાય.
હા એટલું થાય હજુ તો નહીં પહોંચ્યો અવાર નેકડુ છું
એવું એમ.
બોલ, બોલ.
પાલનપુર હના ચા પોણી કરા.
હા અમણ ના કેવાય.
એવું
ડુંગર ઉપર સડીને કરું વિડીયો કોલ. મોડા હજુ લગભગ કાલે આબના
વાયરો નો આવા આટલો બધો.
એલા ચા પાણી કરવા ઉભા રહ્યા હાઈવે ઉપર. હમ ચો વરસાદ છે જ નહીં. આ બાજુ નહીં.
હું એ હવે દૂધ લેવા જઈશ ચા મેળવા
હમ, હમ.
લે તાર રોહિત ના આલુ વાત કર રોહિત ને આલુ વાત કર.
હમ.
હોવ.
હમ કાલ જયા તા નહી પેલા સોરીને જોખ એમાં.
હોવ દુઃખી ને આયા એમ બધા.
હમ.
પણ એ તો ગાડી લઈ જ હતી યાર અમાર બિહારની
ચમ.
એ સંંદામાન ફરીને ગયો તો ભલે. એ ઘરના ઘરના.
હમ-હમ. અને બીજું હતું જોખમાં.
ગાડી લઈ ગયો પણ અમને તડકે ટ્રેક્ટર માં બેહાડયા.
હા ટ્રેક્ટર નું કેદ તો
અને એમાં આજે એસી વાળી ગાડી લઈને ગયા.
ટ્રેક્ટર તો પેલા સદું લાયા છે ને.
હમ હમ શું ભારું ભરયુંતું?
પાળો તો એરોકે નક્કી ની કર્યું.
મે કિધુંતું મે ઈકકો લઈને આવીશ.
ઈકકોમાં થોડી હમાય.
હમ હમ ચેટલા જના હતા એમ તો?
હા છે બધા આખા વાહના ટોલ ઉપર
તમે તો બધા જયા તમારા
હોવા.
હમ. બોલો.
અ શાંતિ જ છે અમારે
હ એ લેબ માં વાત કરીજે આપડે દ્વારકા જની વાત કરી હતીએ. બધા તૈયાર થાય તો જઈએ. અ વરસાદ તો એમ લાગતો નહી.
હર્ષ તો હાલ ન આયા.
તમે જણા જ હમ જો જ ફ તા
હવે બધું ફરી ને આયા.
જોગમ. જોજો ફરદ હતા.
દ્વારકા સોમનાથ ગિનરા. હવે જવું નાણા બેેટ જવું હવે.
મ ના જ આ હાલ તો પેલા તો દ્વારકા જવું. ઘણા બેર તો રવિવાર જત ચાલેે લે હવાનું જત હોજ આવતા ર
હઉ તો બાાયકો લઈ જે તો પોચીએ.
આ જાય એટલે બધું લઇ જવું પડે હ આપું.
ચું હકો.
હા આઠ જણા ગાડી લાય ચાલે.
હવ ચાલે.
હમ.
હ
હા તૈયાર અજ આવુ.
જઈ હળો નક્કી કરો ઈકો લઈને આવ.
તો હાલ આવ ઈકો લઈને.
હા તો રવિવારે આ જાય છે મસાલો ખાય બઉ. તમન થું થુંં બોય છે.
હોવે લયા..
એવું મસલા વસા ખાજે ને કોઠું ફાટી તા
નહીંતો લેતો ગાડી લઈને જવું તો જ ખઉ છું.
કેવું.
હમ હમ.
કલે એબ તો દસ દખઈ જાય.
શું ગાડી આપવાનું એટલે હાલ તૂકવા તો કાસ વાખેલો હોય છે ચાલુ હોય એટલે
એવું એસી વાળી.
હ એસી વગરની હે.
હું પેલી પે તો એસી વગર નહી લઈને આવ્યો.
એતો ગેસ પવાનો હતો.
એસી વગેરની ગાી ના હતી પેે પી. બીજી લાઈન આવી કે નવે લિ ગયો
નવી લઈનજો એતો રિપેરમાં મલી હે. આમાં એસી તો સા ભ ગેસ પતી
તેઓ.
એવું કે. એવું હલે અમાં કર આવ્યા છે નહી.
કારણ આ અંદર ગયો. હ હમણાં ડેલા મન થઈ જતો ફોન જોતો હતોભો. કોળીયો લેવા આયો ને તો અડધો કલાક ઉભો થઇ રેલો તણ સાહેબ લે વેલા આઠ વાગે
ન
આ
તેમ
એ તો ક્યારે જ ની રેતા હમણાં તો
હ હા ક્યાં
ચમના બગીચા લેવાલ ની કેવાનું
હમ ઉભો રે ચાલુ રાખજે
ચાલું છે ફોન
હલો ચાલુ રાખ ચાલુ રાખ પુલીસ વાળા ઉભા હે
પુલીસ વાળા
હારું ચાલુ રાખો
હલો ક્યા કે નઈ લા પોલીસ વાળા
ચોકડી પર ટ્રાફિક કેટલું હોય
અને પુલીસ વાળા સોડે જતા રે ને આગળ
ના હજુ ચોકડી ઉપર જ છું
અને આંકળો
તો જવાનુ તમાર અતાર
પાવાગઢ નહીં જાતો
તોવે જોવું હું તેટલો જાય આપડે કિલોમીટર ઉપર ફૂલ કરીને આકડા છે કિલોમીટરમાં ભો આપડો ખર્ચો તોઈ અલો
હમ ડ્રાંઇવર નો ખરચો ઈ અલગ હ બો મારા હારૂ બ્લુથુથ લાવી દેવું છે ગાડી આકતી વખત ફોન ફોન આવે તો તકલીફ પડે વાત કરવાની ખાલી મેમો આલે
નઈ રાખવાનું
પાંચિંગ પદ જવાનુ છે બોલ બોલ
બેસ હા હવે દૂધ લેવાની હરું તું ફોન આવે
હમ મકું આરે લેબે જયા કે નહી જયા.
આયા બતાયા તું એકલો જ નહી આયો કિધા વગર જતો રહ્યોને મન.
આ રાતે ફોન આયો તો. એમુકે જાવું પડે એવું હોય હા ત. પૂરા ફેમીલી વારા કેમ એ કોક મનતા હતી. માનતા હતતી એમ. હમ કોનું રેટ શું તો. હમ હું તો તું જોગળીયા ઘણી રાખ.
મુ હા બેઠો ખાટલો ઢાળી ને.
હું તો નહી આવે કલ જેવું શું હતું એટલે બધા મે મને છે
કોઈ મેમાન તો કોઈ નતું વાહન વહન જ હતા.
હમ હમ.
કોઈ મહેમાન જ નોતુ આયુ. ના.
પ્લાન પેની આવે ટીનુ ની.
ટીનુ ની તો હોય જ ને. ટીનો અહિયા કના બધા જગો બગો.
કઈ જગો જગો ઇ બાલ હે. એ બેન બતાયા તા છોકરા બોકરા બધાયે.
હોવા.
સારું હેડ ત્યાર પહોચીને કરું ફોન હારુ હા હા. હારુ હેડ મેલ.
બસ.
હ